હા એક જ મિનિટ યુટ્યુબ પરતી હતી મારા ફોનમાં
હલો. હલો
હેલો હેલો વન સેકન્ડ સેકન્ડ બોલું છું હું જોરથી બેજ મિનિટ
હા, જલ્દી બોલો.
હા હા કાંઈ વાંધો નહી બે મિનિટ.
કાનથી લગાવને વાત કરો એમ નહી થાય ઈયરફોનથી નહી થાય હ
સેનાથી નહી થાય.
ઇયરફોનથી નહી સંંભળાય. આમ કાન લગાવી ને વાત. કરો.
કેમ કેમ યરફોનથી કેમ નહી સંભળાય.
મે કાલે ટ્રાય કર્યો નથી થતું.
તમને મારી અવાજ આવે છે.
હા આવે છે.
પ્રોપર આવે છે.
પ્રોપર આવે છે પર થોડી સ્લો છે બસ બીજું કઈ નહી.
સ્લો મતલબ.
ઓછી આવે છે એમ આમ સંભળાયજ ખરી પણ ઓછી આવે આમ બરાબર છે કઈની વાત કઈ વાત કરો વાંધો નહી સંભળાય છે.
ઓકે ઓકે ઓકે.
હા.
શું કરો છો તમે.
બસ કઈ નહી સુવાની તૈયારી.
બરોબર સુવાની તૈયારી.
હા. એ વચમાં મેં પેલા રંગ રીંગણ સ્લાઈસ બનાયા તા
હા.
પણ ખબર નહીં ટેસ્ટ કેમ એવો આવ્યોયા જ નહી મેં એ બેંગ્લોરમાં ખાધા તા. પણ એ થોડા ક્રિસ્પી પણ હતા.
બરોબર.
તો ખબર નહી કેમ બન્યા પણ નહી એકદમ પેલા ઢીલા ઢીલા થઈ ગયા એવું થઈ ગયું.
બરોબર મે મે મે મેં પણ બનાવ્યા હતા.
હા.
પણ મારા બરોબર હતા.
તમે ક્યારે બનાયા.
હમણા બે ત્રણ હફ્તા પહેલા.
એવું છે એમ.
હમ્મ.
એ તો સારા બન્યા નઇ પછી મેં ટ્રાય પણ ના કર્યો મે કે તું જવા દો હવે બેંગ્લોર જઈને ખાઈશ ત્યાં જઈને.
અચ્છા હ મારા પણ ક્રિસ્પી ન એકમ સોફ્ટ જ હતા.
હા. મેં કીધું તું પેલા ભાઈને કે ભાઈ એ તું બનાવે ને ત્યારે વિડીયો મોકલજે મને.
હા.
સારું ત્યારે હા હજી મોકલ્યું નથી. મોકલશે એટલે કેસે.
બરોબર.
હા હા.
બબબર પણ એ સારા લાગે આમ ટેસ્ટી લાગે.
સારા લાગે છે પણ થોડા ક્રિસ્પી હોત તો થોડું વધારે સારું.
તમે થોડું રવા નાખ્યું રવો.
ના રવા નતું નાખ્યું અંદર મારે તો જેટલું કીધું એટલું મેં કર્યું પણ ખબર નઈ એકચુલી મેં મરચું ઉપર થી લગાવ્યું ને.
હમ્મ.
એટલે પેલું વધારે થોડું પેલું નમક એમાં વધારે આવી ગયું એકચુલી આમાં કેવું હોય છે કે લિક્વિડ જેવું આવવું જોઈએ થોડું.
ઓકે.
મસાલો કરીએ ને ભેગું મરચું. ધાણાજીરુ, મીઠું એ બધું લિક્વિડ ફોર્મમાં થોડું હોવું જોઈએ ને એની અંદર ડુબોડીને બહાર કાઢીને પછી ઉપર લગાવવાનું તો બધી બાજુ સરખું આવે એમ.
બરાબર.
એવું હોય છે.
હા પણ અ તમે એકદમ પાણીથી નિખાલી નાખ્યું હતું આમ હતું કઈ.
શું શું.
મતલબ તમારા રીંગણ ભીના ભીના હતા એવું કઈ તું.
હા ભીના હતા પાણીમાં પાણીમાં બાર પેલું રાખું તો કાળા થઈ જાય ને એના એ તો ચાલે પણ થોડી વાર માટે તો.
હા થોડી વાર માટે ચાલે આમ કઈ વાંધો નથી.
હમ્મ અને ટ્રાય કરીશ સારે જોઈશ. ડાયરેક પેલામાં જ કટિંગ કરીને પેલામાં જ નાખી દે.
હ જેટલું જોઈએનું. જોઈએ એટલું કટકટું રહેવાનું.
હા થોડો મોબાઈલ થોડો નજીક રાખશો તમે.
હા હા મેં રાખ્યો હમણાં. કેતી હતી જેવું જોઈએ એટલું થોડું થોડું આમ કટ કરીને નાખી દેવાનું આમ.
હા એ છે.
હમ.
કઈ ન કરીશું નેક્સ્ટ ટાઈમ પાછું હવે ક્યારેક બનાવવાનું થશે બનાવીશું આપણેે.
હમ બનાવીશું આપડે બનાવીશું.
હા. હવે આપડા પ્રધાનમંત્રી મોદીજી એ તો કહી દીધું છે. કે લોકડાઉન જેવી અસર થશે. કડાઉન નહીં પણ લોકડાઉન જેવી હ સર કે ઘેર બેઠા કામ કરવું પડશે. ઈંધણ બચાવવા પોતાનું હા. પાકું નથી કર્યું એટલે આપડી તૈયારી રાખવી પડે એવું કીધું. મ કે તૈયારી રાખજો તમે એમ. હ આપને ચી ત્યાં એમ કે ભ તમે આગળનું કોઈને ખબર નથી. કેમ કે યુદ્ધ લંબાશે કે નહીં લંબા એ પણ કોઈને ખબર નથી વસ્તુ.
બરોબર.
એટલે જોઈશું પછી આપણેે કઈની તૈયારી રાખવી જરૂરી છે. હવ શું ક્યારે પણ થાય ને
હમ એહી સાચી વાત છે. સાચી વાત છે.
હા હા હા એટલે કઈ નહી બીજું કોણ.
બસ કઈ નહી
હમ.
સારું છે બધું
સારું છે.
હ તમે તમને ઇથેનોલ બ્લેન્ડિંગ ખબર છે. હા.
હલો.
હલો.
હા ફોન આવી ગયો કોઈ નો
નહી કોઈનો ફોન નથી આવ્યો.
તો નેટવર્ક કેમ જતું રહ્યું તમારું
હું કઈ બોલતી જ નથી નેટવર્ક સુું જાય હ
તો હું તો હા પણ હું બોલ તો એનો જવાબ તો આપો પણ
આપ્યો ને
અત્યારે આપ્યું દસ વખત કીધું હલો હલો હલો.
અચ્છા એ નથી આવતું મને અવાજ
તો શું?
તમને એ બાબતમાં કંઈ ખબર છે? આમ ત્યારે તમે જવાબ આપ્યો, હેલો, હેલો આમ.
ના, ત્યારે મન કંઈ સંભળાયું નઈં. તમારી અવાજ. એટલે શું કહેતા હતા તમે, ઇથેનોલ?
તમને ખબર છે ઇથેનોલ બ્લેન્ડિંગના બાબતમાં?
હા, એ ખબર છે. પેલું શેરડીમાંથી ઉત્પન્ન થાય છે.
હ, તો તમને આમ લાગે છે કે તમારી એક્ટીવા શેરડી ના જ્યુસથી ચાલશે?
શેરડીના જ્યુસ થી ચાલશે નહીં, એવ બગડશે પણ, હવે શું કેવાય, કંઈક તો રસ્તો કરવો પડશે ને એનો?
હા, મતલબ તમારી એક્ટિવાની, હા પણ તમારી એક્ટિવાની લાઈફ નહીં ખરાબ થઈ જાય. તમને આમ લાગે છે કે તમારી એક્ટિવા શેરડીનો જ્યુસ, કેટલા દિવસ, મતલબ માટે ચલાવશે?
એ વાત તમારી સાચી છે, પણ ગવર્મેન્ટ એના પર પણ વર્ક કરી રહી છે. અત્યારે એને પણ સુધારી રહી છે. કંઈક સ્કીમ લાવશે કંઈક એવું કરશે કે ભાઈ, તમારી ગેરંટી વોરંટી વધારી દેશે એની એન્જિનની.
કેમ કે, જ્યાં શેરડી અ ઉગે ને
હા.
ત્યાં પેલું આઈ જાય. બહુ વોટર કન્ઝ્યુમિંગ છે, શેરડી બનાવવાનું. કેમ કે પેલી પાણીની હોય છે. બરોબર, તો એટલું પાણી ચૂસવાની જ છે. શુગર કેમ તો એ જે જગ્યા ઉપર હોય ને ત્યાં શું કેવાય? કાર કાર પડી જાય.
હા.
હાર કેવાય કે મતલબ પાણી નથ નઈ હોતું પેલું પેલું થઈ જાય.
દુકાળ
મતલબ એટલે ખેતર આપણે વાપરી જ નથી શકતા શું કેવાય એને?
એ પેલું હ અ બિનઉપજાઉ બિન ઉપજાઉ હાં, હાં ત્યાં કઈ ઉગે નઈ એમ.
તે નઈ હા.
હમ્મ. પણ શેરડી તો થઈ શકે ને પણ એ વસ્તુ શેરડી તો ઉગી જ શકે ન ત્યાં
પણ આમ કંઈ છે જ ત્રણ વરસ ચાર વરસ આમ છે એનું લાઈફ ટાઈમ. ચ તમે મને ફોન કરવા ઠીક થોડાક ટાઈમ પછી.
ઓકે ઓકે. શું તો કઈ નઈ.
ઓકે.